હેલો.
જય હિંદ સાહેબ જય હિંદ.
જય હિંદ સાહેબ શું કરો છો.
કોઈની હું મારે દોસ્ત બે જઈએ છે.
ક્યાં જાઓ છો.
આ રસ્તામા
રસ્તા ઉપર એમ. જમી લીધું?
ઓહો આતો જમી તો આ ત્રણ કલાક થઈ ગયા.
અચ્છા.
તમ તો તમે ખાધું?
બસ અમે આ હવે ખઈને આ હવે ઊંઘ્યા.
હા કોઈક ખો તો લાગો છો મોઢામાં કોક અવાજ આવે રો તે.
ના ના અવાજ ના આવતો હોય.
કોક ખાતા હોય એવો.
ના ના ખોટું હે.
એવું સે એમ ને? આમાં વરી એવું હભળાયું.
ના ના ખોટું હે.
હ તમારા બઇરી શોકરે શું કરે છે?
અમારા બૈરા સોકરા એ મજા કરે ને.
એવું એમ.
હમ
તમાર બાજુમાં કોક હોય એવું લાગે છે મને.
ના કોઈ નહીં. માર બૈરું હશે. મારું બૈરું બેઠું હે. હઆ
તમારું બૈરું છે એમને?
હોવ
તે શું કરો છો તે હાલ?
કોઈ નહી આ. બેઠાવું કરું હ આગળ કરવું હોય તમે ફોન મેં કો જ કટી કઢાઈ.
એવું છે એમને? ફોન પણ કે હાલ ક્યા મૂકીએે વાતો કર તારે બીજું શું કરે કો.
કોય ની શું કરો કો બીજું.
કો ખાઈ ના તો શું નાકડ હવે દુઃખ ઘરે જાવું છે અને ઊંઘવું છે ને.
જો વરસાદ વરસાદ જ જોવો હે?
વરસાદો ટીમપે ટીમ્પે સારું શું હાલે.
ટીમ્પે ટીમપે ચાલુ થયો એમ?
હઆ
અમે તો આ ફૂલ એસી ચાલુ કરીને બેઠા એટલે ખબર જ નહીં કે વરસાદ આવે હે કે પવન આવે હે કે
હા તમે તો ઘરમાં અંદર ઊંઘીયા છો રૂમમાં?
હોવે હોવે ઘરમાં ઊંઘયા.
એટલે જ ને એટલે ખબર ના પડે ને.
હમ અ
હા હું શું કેતો હતો તમે આપડે પેલ તમારે ધંધો ચાલુ કરવાનો હતો?
હમમ અ
હમ શું કેવાય આપણે ઘંટીનું.
હા
એટલે તેમાં ઘંટી કઈ લાવવી પડે?
એમાં મને કાઈ ખબર નહિ.
યાર તમે તમે તો યાર ચાલવો સર તમને થોડી ઘણી તો માહિતી હોય કે.
ના માપપ ચાલવા હુત બેઠો હોય બાજુ.
એવું હે તો તમે શું કરો છો?
હું અમાર પાર્લર હે પાર્લર ચલવું.
અચ્છા પાર્લર ચલવો.
હમ
ઓહો મો તો કુ તમે ઘંટી તમે ચલાવતા હસો.
ના ના ખોટું હહ.
એ મારે હવે કંન્ટિન રાખવું મારે એમ એટલે.
કન્ટેન નાખવું હે? માર ધંધો બગાડવો હે?
મુ તમાર ગોમમા કયાં નાહવી છે.
તો
બાજુન ગોમમા અમાર તો અમાર ગોમમા નાખવી.
અચ્છા તમાર વોદરાપરામ.
હ.
અચ્છા, તમાર ભઈબંધ શું કરે?
અમારે ભઈબંધ અમાર બાજુમાં જ છે પણ એ થોડો શે ને બહાર ગયો છે અહીથી.
અચ્છા તમ તમારી વાતો તો આખ પરદેશમાં વાતો છે તમાર ભઈબંધને બે જણાની.
એવું યાર ભઈબંધ અમાર એવો છે ને એટલે હોય કે.
ભઈબંધ તમારા બહુ મોથા ભારે.
માથાબારે તો બચારો. વસ્તી ખોટી હાલે એ બઉ ઊંચો ઉલડે હેડે સડ્યો કે પાડવામાથે.
હોયે ખરું.
વાહ વસ્તીમ ખતાય નઈ ન.
ખરું ખરું.
એટલે એમ કે ચમ આટલો બધો અમે રહી ગયા ને હું સૌ લઈ ગયા એમ.
શું કરો કો બીજું શોન્તિ?
શોન્તિ તો ક્યા છે હાલ.
કેમ નહીં?
તો હાલ શોન્તિ ચો હોય કો આ વરસાદ આવતો નહીં ન ખેડૂતો પાયમાલ થઈ જો હેન કોમ થાતું નહીંન.
હા હા.
ચે શોન્તિ રાખે કો.
લગન બગન થઈ ગયા કે નહીં થઈ ગયાં?
ના ના ચે કોઈ હાલ હાલ તો ઉંમર નેની છે ને મારે બાવી વરહ થઈ ગયા હે.
ઓહો નવો ના થ તો તો નવે ના કેવાય.
હોવે ધણી.
હવે ઉંમર નહીં થઈ તમાર હજુ તો તરુણ અવસ્થામાં ય નઈ આયા.
ના યાર, તરુણ અવસ્થામાં તો આઈ ગયા છ અમે.
એવું હે? અચ્છા.
ઉંમર હતી હવે અમારે તો છે જ મોટા તરી તારી બનાશે તણ પયણાવામ અમાર સમાજમાં.
ના બરાબર હે અમાર વાખડિયામ એવું રહેવાનું.
હા હા એ અમાર અમારે શું સમાજનું કોઈ નામ ના લેવાનું હોય પણ અમારા સમાજમાં એવું શે એમ.
એટલે તમારાં સમાજમાં શાકભાજી ચેવી વેચાય એમ.
શાકભાજી અમારે મોટાપાયે ધંધો શાકભાજીનો.
બરાબર એટલે ચ ત્યાં માર્કેટિંગ કેવી રીતે કરો તમે બધી વસ્તી તમારા દુકાને જ કેમ આવ?
અમાર શેન બધું વસ્તુ તાજુ રાખીએ.
હમ્મ.
અને અમે અમે માર્કેટિંગ કેવી રીતે કરે ધારો કે બાજુવાળા તમે કોઈ બીજી સમાજનો વ્યક્તિ છે ને એરો દસ રૂપિયા આલતો હોય ધારો કે બાર રૂપિયા આલતો હોયન તો તમે દસ રૂપિયા જ આલે.
બરાબર હ.
એટલે અમાર અમારો ઠેટ બાપ દાદાન ધંધો એમ શાકભાજી વેચવાનો.
હમ્મ, શેતરવાનો બાપ દા દેય શીખવાડે આવ રીત શેતરવાનું.
ના ના શેતરવાનું નહીં.
તો
એમ અમારો ચડથી એમ.
હા સમજી જ ક્ષેત્રીનો ધંધો કરવાનો એમ બાજુ વાળાનો તો
એમાં છેતરવાનું એય
તો બાજુ વાળો બાર રૂપિયા આલતો હોય. તો તમારે હળી મરીને કરીને બાર આવવું પડે.
ના ભાઈ તો એનું નોમ જ એનું નોમ જ
ના તમે શેત્રો.
નહીં ભાય સાહેબ તમે આવો શબ્દ આવાો ઉપયોગ ના કરો ભાષાનો.
અચ્છા એવું? બરાબર બીજું કો આમાં શાકભાજી.
શાકભાજી તમે અમે અમારે ઘરે નથી વાવતા અમે બહાર થી જ લાવો.
પણ અમે ડાયરેક્ટ ખેતરમાં લાવ એમ એટલે એટલે વસ્તી બધી હા એટલે, વસ્તી બધી અમારું અમારી તરફ આકર્ષાય.
અચ્છા.
લ લઈ આમ. અરે શાકભાજી સારી હોય ને એટલે અમુક બજારની તો નોકરી જ મળશે જોવા
હા એ ખરું.
તાજી હોય એ જ લઈ
અમે એક ધંધો વિચાર્યો હે
હા
કે જે આપણે કોઈ પણ શાકભાજી વસ્તુ જોઈને.
હમ
જે ટાઈમે થતું હોય એની. એ ટાઈમે સસ્તુ હોય જે ટાઈમમાં નોર્મલ જગ્યા ટાઈમ.
હા હમ
એટલે કોલ્ડ સ્ટોરેજમાં કરી અને પછી. એ ના મલે એ ટાઈમે આપણે બહાર કાઢીએ તો ચૂરી
પણ બધી વસ્તુથી તો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ ના થાય.
આ જેમ બધી ને એટલે વટોણા હૈ, બટાકા હૈ એવું બધું.
હા હા એવું છે અમુક હૂકી ભાજી છે નહી થઈ શકે બધી લીલી ભાજી ના થાય.
હા વટોણા
હા વટોણા થાય એમ તો ટમાટર સે.
હમ
તમારા બટાકા સી ડુંગળી છે આ બધું થાય.
હા ડુંગળી તો હતી ને પણ બીજું બાજુ.
બીજું નહી થતું બગડી જાય છે વાત એવી આપડી છે કે અમારા સમાજમાં આવો મોટો ધંધો ચાલે એટલે.
હા એટલે એટલે તમને પૂછું.
એટલે પછી આપણે લીલી શાકભાજી બીજી આવે ને ફૂલાવા આવશે ને બધું બગડી જાય.
અચ્છા એના એના મારે તાજું જ કરવું પડે.
કરવું પડે
એને મુખ્ય ત ધંધો કયો કે આ કોલ્ડ સ્ટોરેજમાં મુખ્ય કા વસ્તુ કઈ?
વસ્તુ રાખવાનું બટાકો બટાકો સિવાય બીજુ ખાસ કોઈ હોતું નહીં.
વટોના ના ચાલ વટોના.
વટાણા ચાલે વટાણ એટલો બધો ઉપયોગ થાય ને એ્યા બટાકો નું થાય બટા રોજ બટાકુ ગમે તે વ્યક્તિ ખાાઈ કે ગરીબ જથી ગરીબ વ ન
હા એ ખરું
હ બટા ગુજાાલલે
હા
વટણ હવે સિત્તેરશ રૂપિયા કિલો હોય તો કોણ ખાય
ના એવા નઈ
અને બટાકા દસ વીસ રૂપિયા ગામ માંથી જાતે લાઈન ખાઈએ હલો સ...
હેલો
હા બોલો
શું કેતા તમે
હેલો હા એમાં એમ કેતો હતો બટાકા ગમે તે વ્યક્તિ ખાઈ કે એમ
હા એટલે ત્યાંના માર્કેટ ના ભાવ કેવા હોય આનું ઉત્પાદન થતું બધા
ઉત્પાદન થતું હોય તાણે એટલે અમુક સીઝન પરનું અમુક કારણ કે ઉત્પાદનમાં બટાકાનું થયું ને હેલો તોઈ ટાઈમે બટા બડાકા ના ભાવ નીચા હોય એ થોડા ટાઈમ પછી થોડા ભાવ વધી જ
બરાબર
વધી એટલે મૂલ કે બટાકો કે બટાકા વાવેતર થઈ ગયું તાણે ભાવ હોય પાસે બટાકાનું ઉત્પાદન ત નીકળવાનો ટાઈમ બટાકા માલ પાકવાનો
હમમ..
તણી ઓસા થઈ જોય
આપણે એટલે છ મહિના જેટલું એટલું બહુ રોકાણ નહી કરવાનું
હા
આપડે જસ્ટ બે ત્રણ મહિના પછી ખબર બાદ પડે તો બગડ બગડવાન ચાલ થાય તાર આપણે કાઢવાના
હા તો એમ તો આપડું નુકસાન તો નહી જ આવતું ધારોકે કે વીસ રૂપિયા ત બટાકા જતા હોને તો પછી ત પતરૂપિયા દવા મળડી
હા પણ કોલ્ડ સ્ટોરેજમાં ચેવુ હોય ખબર
હા
તમારે એક તમે એક દિવસ માટે મેકોને બટાકું તો આખા વર્ષનું પેમેન્ટ કરવું જ પડે
હા એ હાચી વાત
એટલે આપણેે એ પ્લસ કરીને વિચારવું પડે કે હા કયા ટાઈમેમ માર્કેટ ઊંચું હોય ત્યારે આપણેે કાઢી એમ
ટ.. કોલ્ડસ્ટોરેજ બધા વ્યક્તિ ના મેલે વેપારી ખાસ રાજકી અમુક બિયારણ માટે મૂકતા હોય છે
ના આવું મેં જીધું એ ઘણો વ્યક્તિ કરતા હોય
હા કરતા આવી હાચી વાત તમારી
કે તો અમુક આ જેમ કે અત્યારે સાતમો મહિનો હ હાલ બટાકાના ભાવ બહુ સારા હ એમ
હા આવ પાાવશે
હા એટલે આ ટાઈમે કાઢો તો તમારે મળી રે એમ
હા એટલે વ્યાપારી એવું જ કરતા હોય
અચ્છા
આ ટાઈમે જે હું છે બા વસ્તુ ના હોય ટાઈમે કાટેે એટલે એને તો ડબલ ફાયદો થાય.
હા એટલે એટલે જ કહું કે આમ આપડે કોઈ કોન્ટેક્ટમાં ખરા ક માલ ખરીદે એવા
હા સીન કોન્ટેક્ટ માં ઘણા મોનસો
હા તો હવે આપણેે આગળ વાત કરશું કે કેવી રીતે કરવુ
તમારે રાખવા હોય તો કેજો
રાખવા હોય તો લે કે આપવા હોય તો
તમારે બટાકાાય તો તમારે આપવાનો છે, એમ નહી.
હા મારા અમારા ત્યાં બહુ બટાકાનું ઉત્પાદન છેય અમારા
હા હા તો આપડે વાત કરીશું અમારે કોલેજ ના ઘણા માલિક અંગત કો
બરાબર
તમારે રાખવું હોય તો અને આપવું હોય તો તમારે તમે તો એ તમારે તો મોટા પ્રમાણ વાવેતર થતું છે.
બહુ મોટા પ્રમાણમાં કો સો છે આજુબાજુ બહુ મોટા એમ
હા હા બે બે હજારો કટો પડી એવડો મોટો કોલ્ડ સ્ટોરેજ છે એમ
હા
એટલે આપડે પ્યાાર સસ્તા ભમ લઈ લઈએ તો આવુ તેજી વાળું માર્કેટ આવે એટલે મને કેવાનું તો હું પોકડીી દેવમ
હા માર્કેટ તો તારો કે બટાકા પાકી જાય ને એના પછી બે એક મહિના દોઢ મહિના બે મહિના જે માર્કેટ ના આવવા ઊ પછી થોડો ટાઈમ દ
માર્કેટ માર્કેટનોો ભાવ ચારે આવે જારે બટાકું તમે મૂક્યું પ બે મહિના પછી તડકો પડે ખબર હો.
હા એટલે જ હું એમ જ કઉ છ ને
તડકો પર એટલે બગડવાંધ ચાલુ થાય પછી ભાવ ઊંચા જાય.
હા એ વાત હાસ છે તમારી આઉટ થાય છે હર વખત હા દર વર્ષે આવુંટ થાય.
હા એવું જ થતું હોય કે આ બગડવાનો ટાઈમ આવે ને એટલે ખબર હ કે ઢગો કર્યો હોય. એને બગડે એટલે અડધા બ ટાકા તેમાં જ ઉતારે
હમ્મ
એટલે વધારે વસ્તી રાખે નહિ એ બાર
હા વસ્તી એટલે ખેતરમાં ના રાખે પણ બોલે શક રાખે
હા પછી વસ્તુ ને વેકી મારે એમ બહુ બધા કોલ્ડ સ્ટોરેજમાં ના મૂકતા હોય. વેકવા તો
ના ના બધાની તો તાકાત છે ન નાના ખેડૂતો તો મોૂકી જ નાખ
હા એને વેકવા માટે તો એ વા આવતા હોય.
ત્યાન ઉપર તો નિર્ભર જ ભાઈ સીઝન ઉપર આ તો જે મોટા પાાય બાબ કેનમાઈ
હા એટલે એટલે જ મું કહુ
તમારે કજો તમારે પાક ઉત્પાદન સારુ થાય બટાકા માલ સાર હોો તો પાછો.
બટાકો એક નંબર પલિટી તમારે કંપનીનું કહેતા કંપનીનુ ખેતીું જોયું તો ખેતી નું બા્છા નું જો બાા નમ ખ્યાતિ નું જોય ખ્યાત જે જોતુ